હા અવાજ સંભળાય છે ને.
હા તમારો સંભળાય છે તો આજે આપડે ફે
હા હા.
વિષય
હા હા.
ફેશન જે છે એ સૌથી પહેલાં તો ફેશન જે છે અત્યારે ખુબ જ પ્રમાણે જમા થાય છે પછી કપડામાં હોય, શૂઝમાં હોય, વોચમાં હોય. હોય, હેર સાઈલમાં હોય, ડ્રેસિંગ સ્ટાાઈલમાં હોય પણ ફેશન દરેક જગ્યાએ જે છે એનું પ્રમાણ જે છે એ વધતું જ જાય છે, વધતું જ જાય છે. પણ મને એવું લાગે છે કે ફેશન જે છે, માત્ર કપડાં જ નથી પણ બધી વસ્તુ વસ્તુમાં જે આવરી લે છે એ બધી જ વસ્તુને આપણે જે છે એ ફેશનમાં ઇન્વોલ્વ કરીએ છીએ.
હા હા કેમ નય ફસન તો નાના બાળકો થી લઈ વૃદ્ધો સુધી આપણ ને એમ જ થાય કે કોઈ પણને એવું નથી પેલા એવું હતું કે ઉમર થઈ જાય એટલે આ ના કરી શ શકાય. નાના હોય ત્યારે આ ના કરી શકાય પરંતુ અત્યારે તો એવું છે. કે બધા જ ફેશન કરી શકે છે. વૃદ્ધો, બાળકો બધા જ
હા તમારી વાત પણ સાચી છે, મને પણ એવું લાગે છે કે ફેશન જે દરેક વ્યક્તિ માટે જે છે અલગ અલગ હોય છે, પરંતુ હું હું પણ એ જ માનું છું કે વ્યક્તિ જે પોતાને રજૂ કરે છે, એ પણ ફેશનનો જ જે ભાગ છે, વ્યક્તિ કેવી રીતે પોતાની જાતને પ્રસ્તુત કરે છે કે પછી સંબંધમાં હોય, મિત્રતામાં હોય સ્ટુડન્ટ હોય. ગમે તે જગ્યાએ પોતાની જાતને કેવી રીતે વર્તે છે, એ પણ એક જા ફેશન જ ગણવામાં આવે છે.
વ્યક્તિ નો વિષય છે કે પોત પોતાની રીતે એ લોકો પોતપોતાની રીતે અભિવ્યક્તિ કરતા હોય છે ફેશનને.
હમ.
કે જન્મથી લઈને વૃદ્ધો સુધી મેં જેમ કહ્યું એમ. મારા મતે એવું છે કે સમય સાથે ફેશન જોવું. શિયાળામાં છે ઉનાળામાં છે કે પછી લગ્ન નો પ્રસંગ છે કે બર્થડે નો પ્રસંગ છે. છે, એટલે સમય સાથે જો ફેશન શીખાય. તો એના વિશે તમારું શું કેહેવાનું છે?
મારા મતને એવું છે કે સમય સાથે શીખાય છે જેમ કે પરિવાર છે. છે મિત્રો છે સમાજ, અને આસપાસના લોકોને પણ પ્રભાવ પડે છે. કે આપણે કેવી રીતે રહીએ છીએ ફેશન પ્રમાણે રહેતા હોઈએ, તો આ બધા બધા વ્યક્તિઓને જે છે એનો પ્રભાવ પડતો હોય છે, અને આજકાલ કેવું છે કે સોશિયલ મીડિયાનો પણ ઘણો બધો પ્રભાવ છે, તો કે ઇન્સ્ટાગ્રામ હોય. યુટ્યુબ હોય વોટ્સએપ હોય, એવી બધી જગ્યાએ જે છે નવી નવી ની સ્ટાઇલ જે છે જોવા મળતી હોય છે, એટલે બધા લોકો જે છે ત્યાંથી એની પ્રેરણા લેતા હોય છે.
ઘણા એ લોકો તો એવા મોંઘા મોંઘા કપડા પહેરતા હોય છે. અને ફેસન વ્યક્ત કરતા હોય છે જે લોકોને માપ પણ ન થતું હોય ઘણા ને હાવ ટૂંકા ટચ કરહેરતા હોય છે. એટલે ત્યારે તો આપણને ખુબ એવું લાગે કે ફેશન કેટલી હદે જાશે.
ના જે આપણે અનુકૂળ હોય તે જ કપડાં પહેરવા જોઈએ, કે જેના થી આપને આરામદાયક પણ અનુભવી શકી છીએ, એજ આપણા માટે સારું. ફેશન કેમકે લોકો જ્યારે બીજા લોકોને જોઈને એવી ફેશન કરે છે. ત્યારે તેમને અનુકૂળ નથી આવતી, ક્યારેક એ કપડાં ફિટ થતા હોય છે ક્યારેક એ કપડાં જે છે એના ઉપર સૂટ ના થતા હોય, અને ક્યારેક એવું હોય છે કે એ એ કપડાંનો રંગ પણ એના એના માટે જે છે સૂટ ના થતો હોય. તો બીજા લોકોને જોઈને જે છે ફેશન કરવી એ ખૂબ જ ખરાબ વસ્તુ છે, આ આપણે આપણી જાતને ઓળખીને જ પછી જ આપણે કપડાં પહેરવા જોઈએ.
બરાબર છે, અને સાચું જ કહ્યું, કે અમુક વ્યક્તિને આ કપડા ટ છે ટૂંકા એટલે કે અને અમુક વ્યક્તિને એવા કપડા ક સુશોભિત થતા હોય છે, અને અમુક વ્યક્તિને એ કપડા સુશોભિત ન થતા. હોય તો આપણે કોઈ ન અનુકરણ કરીને ક્યારે ફેશન માં ઉતરવું જોઈએ નહી.
જ્યા આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, તો કે આપણને પસંદ હોય. કમ્ફર્ટેબલ હોય અને એ જે છે એ વસ્તુ વધારે મહત્ત્વની છે. તમને શું લાગે છે કે મોંઘા કપડાં પહેરવાથી જ વ્યક્તિ સ્ટાઈલિશ લાગે છે? બિલકુલ નહીં, સાફ સુથરા કપડાં પહેરવા જોઈએ યોગ્ય માપના કપડાં પહેર પર જોઈએ પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા જોઈએ, એ જ વધારે સારું લાગે. ક્યારેક આપણે જે છે એ કોઈ પણ કોઈ પણ મરી ગયું હોય. તો તેની વિધિમાં ગયા હોય અને ત્યાં લાલ લીલા કલરના કપડાં પહેરીને ગયા હોય તો એ આપણે માટે સારી વાત ના કહેવાય કેમ કે ત્યાં જે છે સફેદ અને કાળા રંગના ના કપડાં જે છે એ પહેરાતા હોય છે તો આપણે જેવી જગ્યાએ જતા હોયએ એના અનુરૂપ જ આપણે કપડાં પહેરવા જોઈએ
હા હા તો મેં સાચું જ કહ્યું કે જે જે સ્થિતિમાં આપણેે જવાના હોઈએ એજ સ્થિતિને અનુરૂપ આપણેે કપડાં પહેરવા જોઈએ
કારણ કે મરણ ની ક્રિયા માં આપણેે ક્યા્યારે નય પણ લગ્ન ના કંકો અલગ્ન પરી શકતા નથી ગમે તેટલી ફેશન બદલાશે ગમે તેટલો યુગ બદલાશે પરંતુ મરણમાં મરણ ના અને લગ્ન માં લગ્ન ના જન્મ દિવસ માં એઈ અને શ્રીફળ વિધિ માં એ એવી રીતના જે જે વિધિ ચાલુ હશે એ એ પ્રકારના કપડા સુૂટેબલ થશે
તહેવારોમાં ટ્રેડિશનલ પહેરાય છે રોજિંદા જીવનમાં કેઝ્યુઅલ કપડાં પહેરવા એ બધી વસ્તુ સારી ઉપયોગ લાગવાના હોય છે અને પ્રસન પ્રમાણે એ પ્રકારનાં કપડાં પહેરવા જોઈએ લગ્નમાં સ્પોર્ટ્સ પહેરીને જઈ શકાય ના જઈ શકાય કેમ કે સ્પોર્ટ્સ કપડાં જે છે એ હંમેશા રમતી વખતે જ પહેરવામાં આવે હ છે તો સાચી વાત છે અને ઉનાળામાં શિયાળામાં અને વરસાદમાં પણ કપડાં બદલા હોય છે જે ઋતુ આવે એને અનુરૂપ એવી રીતે ના ક આપણા પહેરવા જોઈએ તો જે વધારે આપણા શરીર માટે સારું બની રહેશે
હા હા અત્યારે ઉનાળાની આહલાદાયક ગરમી છે અત્યારે તો આપડે અત્યારે કોક આપણને ગરમ કપડા નું કહે તો શું આપડે ગરમ કપડા પહેરી શકીએ ના પહેરી શકીએ એવી રીતે આપણા શરીર ને પણ અનુરૂપ આવે એવા કપડા આપણે પહેરવા જોઈએ છે કારણ કે આપડે શરીર ને જો માફક ના આવતા હોય ચામડીે
હ
હા ખરાબ થતી હોય ત્યારે આપણે સુતરા આછા કપડા પહેરવા જોઈએ
અને આજકાલ લોકો કેવું છે કે ઓનલાઈન શોપિંગ ઉપરથી કપડાં મગ તા હોય છે તો ફેશન પ્રમાણે અલગ અલગ બદલાતી રહેતી હોય છે તો કપડાં પણ અલગ અલગ આવતા રહેતા હોય છે એટલે એમને ઘરે બેઠા ઘણી ડિઝાઇન જે છે એ જોઈ શકતા હોય છે પણ ક્યારેય પ્રોડક્ટ જે છે એ ફોટો જેવા આવતા નથી શું તમને લાગે છે કે આપણે ફેશન જે છે આપણે કોઈ પણ એ માંથી કપડાં જે છે ઓર્ડર કરતા હોઈએ તો એ ફોટોમાં બતાવ્યા હોય એવા જ આવતા હોય નહીં એ એવા કપડાં નથી આવતા હોત તફ થોડાક અલગ હોય છે કે જે આપણને ક્યારેક ગમી જાય ને ક્યારેક ના પણ ગમે એટલે ક્યારેય ઓનલાઈન શોપિંગ કરીએ તો એના ઉપર વધારે ભરોસો ના કરો આપ રોશોઈ ગ
આપ બરાબર જ તમે કીધું કે વધારે ભરોસો ન કરવો જોઈએ કારણ ક્યારેક માપશ કલર બધું સરસ આવતું હોય છે આપને ફિટ થઈ જતું હો હોય છે પણ અમુક વખતે એ બધું કમ્ફર્બલ નથી થતું ત્યારે આપને એમ થાય કે ઓનલાઈન ખરીદી કરતા આપડે સ્ટોલ પરથીઈ જે કપડા ખરીદીએ એ આપડે સારું લાગે છે
ફેશનમાં સૌથી વધારે મહત્ત્વની વસ્તુ હોય તો એ શું લાગે છે. તો કે મારા માટે એ એ બી લાગે છે. કે આત્મવિશ્વાસ જરૂરી છે. જો કોઈ વ્યક્તિમાં પોતાનામાં જ આત્મવિશ્વાસ. સાથેય. કોઈ પણકપડાં પહેરે તો એ તે સારા જ લાગવાના છે. તો ફેશન દેખાય પાડવા માટે નથી હોતી પરંતુ પોતાની ઓળખ જે છે. એ વ્યક્ત કરવા માટે માટે હોવી જોઈએ એટલે કે ઓલી એમ પેલી એ ઓલા કપડાં પહેર્યા પહેલા. એવલા કપડા પહેયા તો હું પણ એ એટલી મસ્ત લાગે છે. તો હું પણ એ કપડાં પહેરીશ તો હું પણ, એટું સુંદર લાગીશ નહીં એવું ક્યારેય નથી હોતું પણ આપણે ફેશન. કોઈને દેખાડવા માટે નથી કરવાની પણ પોતાની જાતની એ ઓળખ જે છે. કે હું આ આ પ્રત્યે જે છે. સારી છું. તો એ એ જા જાતની જે ઓળખ જે છે. એ બતાવવા માટે જે છે. એ કપડાં પહેરવામાં આવતા હોય છે.
હા હા તમે સાચું જ કહ્યું. કે કપડામાં કોઈ પણ વ્યક્તિની દેખા દેખી કરવામાં આવતી જ નથી. સુી
હા તમારી વાત એકદમ સાચી તો આજે આપણે કપડા વિષય ઉપર ઘણી સારી એવી ચર્ચા કરી લીધી ફેશન ઉપર ચર્ચા કરી તો આ બધી વાતો પર થી જે છે. તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે અને મને પણ ઘણું બધું શીખવા મળ્યું. હ મળું તો આપણે ફરી મળીશું કોઈ નવા જ ટોપિક સાથે તો આભાર તમારો
હા હા આભાર તમારો ફરી મળીશું નવા ટોપિક સાથે
હા આભાર
હ સર